મજામાં છું.
શું? શું કો તમારા ઘરમાં?
નવરાતુ એ આવતા છે ને
ઓની તૈયારી
મારી સસાયટીમાં બેસું નથી, પણ નવરાત્રી તમારી સોસાયટીમાં શું અ શું કરવું હતું નવરાત્રીના ટાઈમ કે
નવરાત્રીનું ટાઈમ થતો મારા સોસાયટીમાં એક અંકલ છે, અને મુર્ચે બેઠા હશે,
મારા સોસાયટીમાં બેસાય નથી, હવે નવરાત્રિમાં મારા સોસાયટીમા એક મંદિર કીના માતાનું
વાસ પૂજા હોય છે, શુભે શામને સાંજને સવેરે
હમ્મ
એ મંદિર માં ગાંઠિયાને અને બુંદીનો પ્રસાદ મલે છે, અને કન્યા છોટી છોટી કન્યા હોય છે, ને
હમ્મ
એમનું શિંગાર ન સામાન મ છે, કઈ દિવસ કઈ દિવસ પૈસા મ છે કઈ દિવસછી પર્સ મિ છે, ઘણ અલગ અલગ આઈટમ મ છે, સોસાયટીમાં લે સોસાયટીમા નવરીત નવરાત્રીના નથી બીઠવા આવશે
હમ્મ
કોક પણ ખબર થી નવરાત્રિ માં શું શું હોય સોસાયટીમાં મા તો ઘરમાં બેસાય છે, બસ પૂરી સોસાયટીમાં પૂરી સોસાયટી નથી ઠાવતી એમ મારો ઘર છે, છે ને એમ ફરમાઈ નવરાત્રિઓ બેસાય છે,
મારા ગલીમાં અંકલ જે છે ને જેને મૂર્તિ બેઠ હાસ
એ
અના ઘરમાં બી રોજ ગરબા ખેલતે છે રાતમાં નવ બજે
હમ ના નવરાત્રી ટાઈમનું જ ને અ અ અને દોસ્ત સાથે બારી જાય છે નવરાત ગરબા ખેલે
હા
હમ એમ ખબર નથી એમ મ મારી જો પહેલી પહેલી સોસાયટી હતી ને આ સોસાયટીમાં નવરાત્રી બેસાય છે મતલબ આ સોસાય આ સોસાય ઓ એમમાં સ આ સાત અને સાત અને સાડા સાત વજેના રોજ આરતી કરાય છે એને અ માતાનો મ અ ઓ ગીત ગાય છે હમ હમ
મારા અંકલના પાસે વિ રોજ સુને સવા એ હોય છે
મારી સોસાયટીમાં નથી વિસવતું
હમ પેલી લાલ તો અંકલના પાસે પૈસા બચા હતા નાજીવન કરવાવાયા
એમ જે સોસાયટીમાં રહેતું હતું ને એમાં મતલબ ફરવાય છે નવરાત્રી મૂતિ બેસાાય છે એમાં એ મતલબ પૈસા બચી અને આજુબાજુ વાળા થોડ મદદ કરી દઈશ કેી મારટલોટ એટલા મતલબ કહે છે કે કઈ આટા દે છે કોઈ તેલ દે છે અને કોઈ મસાલા દે છે અને કોઈ સબ્જી લાવે છે એને મદદ કરી દે છે
હમ
હમ એમ કહે છે કે ભગવાન નું કામ છે હ થોડા થોડા મદદ કરી દે છે લેકિન કહે છે કે ભગવાન હોય છે તો મદદ કરવાય છે એમ ખા એમ લી અમ મદદ કરી હતીી એમ તો મારા પાપ્પા બોલે છે નવરાત્રીમાં ના દાન પૂર્ણ કરવાનું છે એમ કરવાનું છે મતલબ અ એ મારા પાપા કરે છે અને નવરાત્રીમાં પ્રસાદ દેવે છે ફલ ફ્રૂટ લાવે છે અને જો હોય છે નેવ કરવા છે ભંડારો હોય છે ને મારી સોસાયટીમાં મતલબ મારા પેલા સોસાયટીમાં મતલબ ભંડારા હોય છે તો એમ તના મદદ કરે હતો ની મદદ કરે છે ખુબ મદદ કરે છે એને પ્રસાદ બટવાણ મદદ કરે છે જવણ માં મદદ કરે છે એ હ ઓ સબ કરે છે મતલબ એમ મારા ઘરમાં સનનું વરદ ચાલે છે ને તો એમ આજેવાજ આજુબાજુ વાળા આવે છે કેહે છે મારા ઘર જવાની જરૂર કરવાનું આવે છે મારા ઘર ઘર માં જને કરવાનું જરૂર આવે છે એમ કાય છે તો જો ઉપવાસ હોય છે ને એમનું એનું સેવા કરે છે એ ભૌતપૂર્ણ દાન કરે છે હમ
હ છે ઘરા ગલી ના આટીીલો અને અંકલ ના કઝન્સ આવે છે ને આટીી અને મામા મામી સ કામ કરાય છે
પણ એમ ખબર નથી મને એમ તો બારે જાય છે ગર્વ ખેલવા માટે મારા સોસાયટી માં બેસાય છે નથી નવરાત્રિ ગણપતિજી બઠાય ગણપતિ બસાય છે લે નવરાત્રી નથી બસાય છે
અભી મારા દ દીકરા ને દીકરી રોજ જતા હશે ગરબા ખેડવા માટે ઓને
બવ ભાવે છે ગરબા એમ હ કોલેજમાં અને શાળવા રોજ હ અ ગરબા હોય છે અમારા એક દિવસ નવ સ્કૂલમાં હોય છે એક દિવસ બે દિવસ કોલેજમાં નવરાત નવરાત્રી નું હોય છે કોમ્પિટશન
હમ
હમ એમ નવરાત્રી નસ કરે છે ને એમ જો સુંદર લાગે છે એમનું પ્રઇઝ દેવા છે. હમ્મ.
અ મા દેડ કે દે સ્કૂલ માં બી હોય. છે નવરાત્રિ
મારા શાણામાં બે વર્ષ પહેલા હોય છે માં મને ફસ્ટ પ્રાાઈઝ મલું હતું.
મારી દી પલા આવે ફસ્ટ પ્રઇઝલાશે. . માલિકસન મને કપડા વપડા દિલાય તો મને નવરાત્રી માં ગરબ ખેલવા જવાના છે.
નવરાત્રી ટાઈમ કરવાનું જો હોય છેને ડ્રેસ કેટલી અચછી લાગે છે ખુબ સરસ લાગે છે મરે તો એમ કરે છે કે સારા સાળા ખરીદો એમ ના છોટો છોટો નું વસ્ત્ર હોય છે ને એટના સારું લાગે છે ના મને લાગે છે કે સબનું સબ મારું છે એમ ખબર નથી એતના સરારું કપડું શું કરું હતું મેં એમ નો દિવસ નો દિવસ મા ન નવો કપડો પહેન હતું. .
દીકરા દીકરીમાં બી સ્કૂલ છે કે ગરબા કરવાના છે
અરી આજુબાજુળી સઈટ એમાં હોય છે ને ઘરમાં તો એમ જાઉં છું મે લન મારી સોસાયટીમાં નથી આવતો મેં નથી જ આવતો ઘર
હા.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
અભી તો પૂજા ઉજા હોય છે ગલીમાં પૂરા જનાઈ જાય છે.
હ હણા સુભ પાંચ પાંચ વાે નને ચાલુ હો જાય છે હ મંત્ર પડવો જાવ છે.
હમ્મ. મારા ગલીમાં ભી ચાલુ હો જાય છે પૂરા.
આતો એક બેઉ એક બે બજે ગા ચાલુ છે. ખેલવા માટે કરવા. એમ કેય છે અંકલ ચાલુ કરી દયો અંકલ ચાલુ કરી દયો અંકલ, બી કેય છે. બારહ બજે બ બંધ હો જાય છે. પોલીસ પકડવા લઈ જાય છે. એમ બારહ બજે બંધ કરી દયુ છું
હમ્મ.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
મારા વલેમાં બે પુરા ટાઈમ ગરબા હોય. છે ને રાત પુરા રાત ગાના બજી રહ્યો બજેતો છે.
હમ્મ.
અને માર દીકરા દીકરી ના તો નીંદ ભી નથી આવ છે. સુબહ જલ્દી ભી નથી ઊઠે છે.
એમ નવ દિવસ ન ખબર નથી પડતી કબ નીકલી જાય છે.
એમ તો મન લાગે છે ને મારા તો નવરાત્રીમાં એમ ગર બો કરવાનું ન ઈચ્છા હોય છે. મા તો સ નો બોલું છું મારી મમ્મી કે છે ના ગરબા કરે છે, એ પણો ડાન્સ કરી કરવાની ઈ છે.
હમ્મ. મારા ગલીમાં તો અંકલ આન ટી વી ડાન્સ
હા. લેકિન મને સ્ટેપ ગરબા ગર બા આવે છે, તો એમ ગરબાઈ કરું છું.
હમ્મ. મે તને બાદ મે કોલ કરું ને.